બોલો બોલો સુમિત ભાઈ. કઈ નહ
રમે કઈ બાજુ રહું.
રૂમે જુનાગઢમાં કાઢવા બાજુ બી એસ સી એમાં બધે આવે કેમેસ્ટ્રીનો કેમિકલનો ફિઝિક્સનો
આમ થોડુંક આમ સમોરી ટાઈપ સમજાવો તો
એમાં એવું હોય કે અ બાર સાયન્સ પૂરું કરીને તમને ટકાવારી પ્રમાણે ઉપર લે કે અ ઓલાઉમા બીએસમાં ગવર્મેન્ટમાં એમાં પછી તમારે બી સિલેક્ટ કરવાનુ કેમેસ્ટ્રી આવે ફિઝિક્સ આવે બોટની સલોજી આવે એમાંથી તમારે હ મેન રાખું મેનમા કેમેસ્ટ રાખવુ કેમસ્ટ્રી પછી માઇનોર માં અ ફિઝિક્સ એમ એમ બીસીમાં બોટની એવું બધી રાખવાનું
એમ છે.
હમ.
હા.
ક્યાં જુનાગઢમાં ખાવાનું પીવાનું થઈ ગયુ?
હા ખાવાનું આપડે શ્યામ બોઈજ હોસ્ટેલ છે, કાળવા ચોકમાં ત્યાં જમવાનું બ હા.
ત્યાં હું જમવાનું કેવું આવે તમારે?
સારું હોય આમ તો ક્યારેક ક્યારેક હોય આમ મજા ન આવે બહાર જમી લઈએ યાર નાસ્તો કરી લેવાનુ
હું છે, તમારી હોસ્ટેલ ની
હોસ્ટેલની ફી પિસ્તાલીસો રૂપિયા
મોંઘી ના પડે તમારે?
ના મોંઘી તો ના પડે એટલી બધી કઈ થઈ જાય પછી આપડે ક્યાંક ઘરે જતા હોય તો પૈસા કપાઈ જાય બો એટલું બધું ન હોય તમારે શું ચાલે?
અમારે તો હાલે બી એ
એવું છે, કઈ બાજુ કઈ જગ્યાએ?
અમદાવાદ હ હા અમારે તો જુનાગઢમાં જ રહેવાનું હોય ને
બછ એવું છે, ત્યાં અમદાવાદ માં ત્યાં
અમદાવાદમાં અ
એવું છે. હા સમાનુંને
જમવાનું અમારે દસ હજાર હે મહિનાન રૂમ ભાડું થાતા અને બધું લાાઈટ બિલ કાઢતા બદું
હા હા.
હા.
એટલે રૂમ રાખીને રહો કે હોસ્ટેલમાં રહો?
હા.
શું કે વરસાદ પ કોલેજ તમારે હે યુનિવર્સિટી કરીને શું કે વરસાદ પાણી શું કે તમારે?
ના હજી વરસાદ હજી લગી આવ્યો તો નથી ગરમીના છાલે તડકો બહુ પડે ગરમી છે એવાતુંથમાં એ છે બી માંથી ત્યાં લેવા જ
તો કેવાય ને અહી કે પાંચસો રૂપિયા વધારી દો એસી નાખી દો
ણસો વધારેવા રમવાનું સારું ના હોય્યારે ક્યારેક
હમ એ તો પછી બહાર જમી લેવાય ને
હા એ તો બાર નાસ્તો કરી લેવાનો.
હ એમ જ ને ગિરનાર ચઢવા જાવ કે તમે
જાય ને અત્યારે તોર કેમ તો
કેટલી વખત ચડી આવે ગિરનાર
એના એક બે વાર છે એ વાર છે ગયા ફર વર્ષ જયારે જતા ત્યારે તો વરસાદ વસ ત્યાં ગયા ને
હમ કેના જોડાઈ ગયા હતા.
તો ક્યાં લતા કઈ બીજું કઈ નતું કઈ
ઓ એમ મજા આવતી હે ને ગિરના ચરવાણી વરસાદમાં તો કેવો અનુભવ કેવો રહ્યો તમારો
હા. વરસાદમાં તો બહ જ મજા આવ આમ વાદળ હોય મોસમ સારું હોય. જીયો હારમાં આવે.
ઠંડુ બડુ લાગકી ગ
કેટલું આમ નવ હજાર નવસો નવ્વાણું વગતે ચડી ગયા હતા
એલા પૂરે પૂરું બધી
કેટલા હ ચડવાનું ચાલુ.
સવારના જ સાતક વા
હ કેટલા વાગે પહોંચી જાઓ
ઓછવામાંમાં ભૂગી જાય દસ દસ અગિયાર વાગે. હા ત્રણ ચાર કલાક લામતડે હા ઉતરવાનું પાછું બે બે કલાક
પ ક્યાંથી ચડો તમે મેન ચીડીથી ચડો કે જૂની આપે પેલાની
યારે મેન સી્યારે જૂ સી એલે મોમ પિક્ચર લેવાનું સારું. ને બધું. હા ફોટાને પાડવાનું
હ એયો
હ હા હ બોલો.
વ્યુ કેવા આવે છે તમારા વ્યુ
યા વ્યુ તો સારા થ વાંધો નથી એટલો બધી આમ. મજા પિક્ચર લેવાની.
ઓલા રીલ્સમાં દેખ એ ટાઈપ જ છે કે બધું અલગ જ છે ડિફરન્ટ છે બધું.
એવું છે બધી રીલ્સમાં દેખાય એવું.
હા તો મારે આપડે પ્રોગ્રામ ગોઠવીએ તો ગિરનાર
હા તો તમે આવો એટલે આપડે પ્રોગ્રામ ગોઠવીએ એક દિવસ નો. છટા સમક ન વધને
હ તમેલ રાજા
હલો.
તમને રજા મળીએ કે?
હા, રજા અમાર તો શનિ રવિન હોય તી જાતા હોય. હા, હા રજા હોય શનિ રવિની હોય ને. હા.
શનિ રવિમાં કાંઈ ન હોય લેક્ચર?
ના ઈ શનિ રવિમાં રવિવારે કાંઈ ન હોય. શનિવારે જાયે રાતના. સવારમાં પછી સડવાન સાલું કર દઈએ.
હમ્મ. એટલે રવિવારે એક આરામ મલી જાય એમને. પછ સોમવારેથી રેગ્યુલર ચાલુ થઇ જાય.
હા, સોમ શર થઈ જાય રેગ્યુલર.
બીજું આમ શું જોવા જેવું છે જુનાગઢમાં સારામાં સારું?
જુનાગઢમાં નરસિંહ મહેતા સરોવરને બધું સારું છે તહીંયા. બોવ અટાણે તો સારામાં સારું પ્લેસ બની ગય
ના, એતો બન હતું ને નરસિંહ મહેતા સરોવર તો લગભગ?
હા, પાસું શરૂ થઈ ગયું ને હમણાં ભૂપેન્દ્ર પટેલ ગયેલા ને યાં. શરુ કર્યું પાસું.
એમ કે, એની એન્ટ્રી ફ્રી શું છે?
એની એન્ટ્રી ફી તો અત્યારે તો વીસ રૂપિયા જ છે.
અત્યારે તો ન્યાં કઈ સારું નહિ હોય ને? ચોમાસું નથી, ઉનાળાનું તો બધું સુકાઈ ગયું હશે એવ બધું હશે.
હા, અત્યારે એટલું બધી સ કે નઈ હોઈ. તડાવ આમ સુકાઈ ગ્યું. કંઈ સારું નથી એટલું બધી. રા ના પિક્ચર સારા આવે એમ. લાઇટિંગ બાઈટિંગના હોય ને ત્યાં.
આવું કોઈ બીક તો આપડે જાઈએ ન સરોવર ને બધીમાં. બે બે ત્રણ દિવસનો ટાઈમ લઈને આવો એટલે મજા આવે ફરવાની ન બધી.
જુનાગઢ અમે બોઉ ઓછું જોયું હો તો જોવું તો પડીએ ને.
હા હા.
બીજું હું શક્કરબાગ જેવું હે કંઈક હારામાં હારું?
હા, શક્કરબાગમાં અત્યારે તો બોઉ નથી કાંઈ પ્રાણીન બધા આમ જમવાનું ન મળશે ને આમ મડદા બો સારા ન હોય. આમ ફરવાનું સારું. આમ બાળકોને મજા આવે બાળકોને.
બાડકોમાં બાડકોમાં ડેનામ
છ. પ્રવાસ માટેના આમ બાળકો આવતા હોય ન તેના માટે સારું બીજું કઈ સે નઈ ત્યાં. માસલી ઘરને બધું હતું ઈ કાંઈ અત્યારે સે નઈ એટલું બધુ.
અમ કેટલી કલાકમાં આમ બધું ફરાઈ જાય જુનાગઢ આખું?
આખું જુનાગઢ તો તમ ટાઈમ લઈને તમે એક અઠવાડિયું ક આવો નતો મજા જ આમ બધી ફરવાની. સારું. બધી બધી ફરી લે. ત્રણ ચાર દિમાં જ ફરાઈ જાય બધી.
ઓ એમ છે!
ઉપરકોટ બાજુ કેમ છે, ઉપરકોટ બાજુ?
હા, ઉપરકોટ ત સારું સે હમણાં બો. પાસી એમાં ટિકિટ શરૂ થઈ ગઈ. ઉપરપટનું બો મસ્ત સે. સોમાસામાં તો મજા જ આવે. એમ કે ટ્રેક એવું નઈ માં એવું છે કે પીજીએસ આમ બારના લોકો આવતા હોય એને માટે પાંચસો આંબ અ જુનાગઢની બારના હોય ઈના માટે સો રૂપિયા. જુનાગઢની અંદરના હોય ને એના માટે પચા રૂપિયા. બાળકો, માટે બાળકો માટે ત્રીસ ચક્ર
હ એમ છે, લોકલને ઓછા હ વિદેશથી આવ તો એને વધારે એમ છે.
હા, એ લોકો વિદેશતા હતા ને બહ વધારે છેને. પાંચસો રૂપિયા અને આપડા જુનાગઢના નું હોય, ને પચાસ રૂપિયા છે, બ નથી
હા, ફોટા પાડનો પ્લેસ, તો હારું હશે
સારું છે, ત્યા
નયા, તમને પ્રીવેેડિંગ, કરવા દે ફ્રી વેડિંગ કરવા, દ ફ્રી વેડિંગ
પ્લેસછે યા પરસ સરોવર બ બધી સારુ સેક્યુટરી માટે
એટલે, એના પરમિશન હોય કે.
પરમિશન લઈ, લેવાની પ્રવેરીની એટલે તમને આમ મળી જાય પૈસા દેવા પડે વધારે થોડાક એટલે મસ્ત, પ્રી વડિંગ બહુ સારા મસાબ તમારે, ત્યાં શું કેય કાંકરિયા તળાવ, ને રિવરફ્રન્ટને
રિવરફ્રન્ટ ને બધું હે, બધું હાલે હે બધું ટ્રાફિક હ હમણા, તો હમણા, ટ્રાફિક નથી. હમણાં ચોમાવું થઇ જાયને એટલે અત્યારે, તો ઉનાળા ને પોલ્યુશન ને બધું એ ને એટલે કોઈ બહાર ના નીકળે ઘડતી બહુ ઓછા હી. ક્ર
વેકેશનમાં બોટી, ફ વાર આવતા હોય
વ મસ્ત હોય, બધું જોવાનું બાઈક લઈને, નીકળ આવેય ને આપડે બધા ફ્રેન્ડ જોડે. બહુ મજા, આવે તમે આખી નાઈટ રખડી નાખો ને. તો અમને એમ થાય કે નાઈટ પૂરી થઈ ગઈ, એ બાકી અમદાવાદ પૂર નથી. હા
આવું જ હશે, એક દિવસ આવી જને ફરીએ બધું શુંભાગન છેમે લીજ.
હો, કે અમારે તો જમી જ લેવાનું હોય ને
હા, એવમ છે.
ત મેં જમી લેજો કે
હા, અમારે જમીન અત્યારે જમીન હ સ્મિતભાઈ ને ફોન કર્યો હતો, શું કરતા હ
એમ છે, હું ખાવાનું કેવું હશે, આમ
ખાવાનું તો અત્યારે તો સારું હતુ, બઉ કે વાતો ને સોમ. રવિવાર ને શુક્રવારે બહુ ખરાબ હોય, કામ વર્ષ દન હોય, ને આપણે ભાવે હોય તો મજા
એમ સવારે નાસ્તો કેવો, આવે
સવારે નાસ્તા મા તો એમ તો સારું હોય ક્યારેક ક્યારેક હોય. એટલે હુ, બાદના તમારે શું, નાસ્તામાં
અમારા નાસ્તામા તો ક હોય, ને અમે સવારે નાસ્તો ના કરી અમે લી રનિગ કરીએે, ને એટલે મારેઇટિગ બાઈટગ એટ જણાને, બણાને ખાય ને એટલે વાંધો ના આવે મારે
હા, એમા, ફ પે પાંધુ
એમ છે.
હા, લો આંધન તો આવી બાજુ આવી પછી.
હા, ભલે ભલે
એ હાલવા, એાર